ઓ હા કેમ છો.
કયામ છું. તમે કેમ છો.
બસ મજામાં શું કરો છો.
બસ આ હોલમાં બેઠી છું, ઘરે બધા ટીવી જોઈ રહ્યા છે. કે, એમના સાથે બેસે દઈશું.
અચ્છા, એવું ને ક્લાસિક. મેડિસન ચાલે છે.
એકદમ સાચી વાત છે. એક રિમોડ માટે પણ ડિસ્કશન થઈ છે. અહિયા,
અમારા ઘરમાં બી સેમ જ છે. પપ્પાને ન્યુઝ જોવી હોય અને બીજા બધાને મવી જોવી.
અને ફાઈનલી બધા કોમ્પ્રોમાઈઝ. ત એક રેન્ડમ ચેનલ ચાલી જાય પછી, તો
સાચી વાત.
તમારા ઘરે કોણ વધારે સ્ટ્રિક્ટ છે.
દશ છે અને તમારે
અહિયાં પણ સેમ મમ્મી પપ્પા તો થોડ એકદમ ચીલ છે.
ન ટાઈમ બધું કરો ઓલવેઝ મળો.
હા સ્પેશિયલ રૂમ એકદમ ક્લીન કરવાનું હોયને ત્યારે
હા યાર રૂમ થોડું મે એટલે લેક્ચર ચાલુ અમારા
અને ફની વાત એ છે કે આપડે વસ્તુ ક્યાં મૂકે છે આપણે ખબર જ નહ હોતી આપણને તો.
સાચી વાત પણ પેરેન્ટ્સને રૂમ ક્લીન જ જોઈએ ને.
હમ તમારા ઘરે મોર્નિંગમાં કોણ પેલા વેલું ઉઠે છે.
મમ્મી ઓબ્વિયસલી બધા કરતા પેલા ઉઠી જાય.
ઇન્ડિયન મોમ ક્યારે પણ આરામ નહ કરતી નહી.
સિરિયસલી સવારથી કામ સ્ટાર્ટ જ થઈ જાય ઉઠે એટલે કામ ચાલુ.
અને આપડે જો દસ મિનિટ મળા ઉઠ એટલે ચાલો લેક છે સાંભળવું જ પડે.
અરે એકદમ લેક્ચર ચાલુ કેટલું શું છે તમને લોકોને ડાયલોગ આ ડાયલોગ તો કમ્પલસરી જય.
હા બધાનું જો હોય.
તમે ફેમિલી મૂવી સાથે જોવાનું ગમે.
હમ હા પણ એમાં બધી બહ ફઇટ થઈ જાય.
એવું.
એક્ઝેકલી બે હ
અમારા ઘરે તો કોમેડી મુવી સેફેસ્ટ ઓપ્શન છે.
કોમનમાં બધા જ એન્જોય કરી શકે ને એના માટે.
હમ સ્પેશિયલી જે ઓલ્ડ કોમેડી મુવીઝ હોય ને જૂની મુવીઝ તે જોવામાં મજા આવે.
હા બધા સેમ જોક એકદમ બધા જ હસી પડે.
સાચી વાત છે.
તમારા ઘરે ડિનરમાં બધા સાથે બેસો છો કે તમે લોકો જયારે પણ.
હમ મોસ્ટલી હા ડિનર ના ટાઈમ બધા મળી જાય છે.
અને પછી રેન્ડઉ ટોપમાં બાદ ચાલુ જ થઈ જતી હશે નહી?
હ પોલિટિક્સ ને લઈને નેબર સુધી.
સાચી વાત.
તમારા ઘરે કોણ વધારે વાતાવરું છે?
માસી આવે પછી બધા જ વાત કરતા થઈ જાય બધા જ બોલતા થઈ જાય બધાનો જવાજ નીકળે ત્યારે તો.
બધા ફેમિલીનું એક જ કહાની છે માસી જોઈ બધાને.
હા સાચ છે હ.
ફેમિલી ફંક્શન ગમે તમને?
ડિપેન્ડસ ક્યારેક મજા આવે ક્યારેક બસ એકદમ ફોર્મલ લાગે.
સ્પેશિયલી જયારે સ્ટડી ચાલી હોય ત્યારે.
હા હવે તો મોટા થઇ ગયા ને.
હમ અને કમ્પલસરી પણ.
હમ એકદમ. એકદમ ખરાબ વસ્તુ છે તો.
તમને કઝિન સાથે
હા એટલે ફેમિલી ફંક્શનસ ન બેટ ફાસ્ટ એકદમ એકદમ પાર્ટ એકદમ બેસ્ટ હોય વાલો તો.
સેમ કઝ ન હોય એટલે બોરિંગ ફંક્શન પણ એન્જોય વાળું બની જાય.
હા લેટ નઈટ ગોસ એકદમ મજા આપી છે એ ટાઈમને એ વસ્તુ તો કમ્પલસરી જ છે.
એટલે તો અલગ જ
એસ એબરી એબરી. સિંગલ ટાઈમ.
હમ્મ તમારા ઘરે વેકેશન નું પ્લાનિંગ કોણ કરે?
તો પણ ફાઈનલ ઝન બધા મળીને થઇ જાય.
અમારા ઘરે પણ સેમ પ્લેસ કરતા બજેટ ની વાત વધારે.
હ સેમ સેમ સેમ.
ટ્રાવેલિંગમાં ફેમિલી સાથે કોણ લેટ થ યુઝુઅલી.
પૂછ તો ને યાર.
લાઈગુઝ મને તો.
એક્સક્યુઝ મે.
રેડી થવામાં ટાઈમ લાગે ને તમને લોકોને.
હા તો પ્રોપર રેડી પણ તો થવું પડે કે નહી.
હમ અને બધા ગાડી માં વેટ કરતા હોય તમારે.
તો આમાં તો હોય જ છે.
હમ હ.
તમારા ઘરે ફેસ્ટલમાં શું થાય છે મોસ્ટલી.
ક્લીનિંગ શોપિંગ રિલેટિવ નું આવજાવ
સેમ સેમ કિચન તો એકદમ ફૂલ ખરાબ જ થઇ ગયેલું
ફેસ્ટિવલ પેલા મમ્મી નો સ્ટ્રેસ હોય પણ ડેમાં હેપી થ જાય. તમારે તમને ફેમિલી સાથે શોપિંગ ગમે.
ક્યારે પણ બધા સાથે ગયા પછી ઓપિનિયન્સ બહુ બધા આવી છે એટલે નહી મળ
એક્ઝેક્ટ. લી, સ્પેશિયલી જયારે ક્લોથ્સ લેવાના હોય ત્યારે બધા જ બોલે આપણને
હા એજ કે બીજું જોઈ લો, બીજું જોઈ લો, બીજું જોઈ લો.
આ ડાયલોગ તો પાકો જ છે બધાનો.
તમારા ઘરે કોણ વધારે ઇમોશન નલ છે?
મમ્મીજ.
સેમ સેમ, અહિયાં પણ એમ જ.
હ મમ્મી તો મુવીઝ જોતા જોતા બી ઇમોશનલ થઈ જાય.
અને આપડે એકદમ હસવાનું કંટ્રોલ કર
હં હં હં, સાચી વાત.
તમારા ઘરે પેટ છે કે?
અંમ નહીં, પણ લેવાનું વિચારી રહ્યા છે, તમારા ઘરે? ઓ, નાઇસ પછી ઘરમાં ફૂલ એનર્જી રે .
બિલકુલ, સાંજે તો જરાય નહીં રે કે અઈયા.
પેટ્સ હોય એટલે ઘરનું એટમોસ્ફિર અલગ જ એકદમ લાગી જાય, તમને ફેમિલી સાથે ઓલ્ડ ફોટોઝ જોવું ગમે?
એ જોવાનું બહુ ગમે મને.
જેમાં એકદમ ખતરનાક હેરસ્ટાઈલ કરતા હશે તમે. પેરેન્ટ્સ પછી ઓલ્ડ મ સ્ટોરીઝ વી સ્ટાર્ટ કરી દે, આવા હતા ન તેવું હતું, ન બધું.
વું ને તેવું ને એ બધું. થઈ જાય ચાલુ.
અને પછી એક પછી એક નોન સ્ટોપ સ્
હા, એ જ ને, તમારા ઘરે કોન વધારે ફની છે?
હં મેં જ ફની છું, રેન્ડમ જોક તે સ્ટાર્ટ કરી દઉં.
હં હં, એક તો એક તો જોઈએ જ એમ, મસ્તી કરવા માટે
હંમ નહીં તો સાયલેન્સ એકદમ ઓકવર્ડ લાગે ગે ને, આખો ટાઈમ ચૂપ બેહી રેવાનું બધાએ.
હા અને ફેમિલી સાથે ગેમ રમવાનું ગમે કે.
અ ગમે એમ પણ લુડો ને ઉનો મોસ્ટલી રમું મે.
ઉનોની અંદર તો ફાઇટ્સ એકદમ ગેરંટી છે કે હા થવાની.
સ્પેશલી. જયારે પ્લસ ફોર નો ક.
હા.
તમારા ઘરે ભી. કેન્ટ્સ કેવા હોય.
મોસ્ટલી એકમ રિલેક્ હો બધા લેટ ઉઠે અને પછી ચાય નાસ્તો અને બધી ગોસીપ્સ ને બધ વાત.
હમ્મ એટલે પરફેક્ટ વીકેન્ડ એમ ને.
હા અને તમારે.
અ મેં તો વીકેન્ડ પર ભી જલ્દી ઉઠી જવાનું ક્લીનિંગ કરવાનું. શાકભાજી. લેવા જવાનું પછી ઇવનિંગ માં કસે ડિનર માટે. ક્યારેક ક્યારેક બહાર જાઈએ.
અચ્છા એટલે ફેમિલી ડિનર પ્લાન્ટસ મસ્ત હોય નહી.
હા કોઈ કોઈક વાર બહાર જાય ત્યારે અછું હોય સ્પેશિયલી જયારે બધા એક ફાઈનલી એક રેસ્ટોરન્ટ પર અગ્રિ થાય તો ખાવા જવાય નહી તો ઘરે જ
એકદમ ડિફિકલ્ટ ટાક્સ છે આ. એકદમ ફેમિલી ના અંદર તો
એમાં પંજાબી થઈ ગયું કે પીઝા થઈ ગયું ત્યારે બધા ના ઝઘડા ચાલુ.
એક્ઝેક્ટલી.
તમને ફેમિલી સાથે લોંગ ડ્રાઈવ ગમે.
હા પણ સોંગ્સમાં ફાઇટ થઈ જતી હોય છે હંમેશા.
એ તો બધા જ ફેમિલીની વાત છે.
હા ને પપ્પા લોકો ને જો ને જુના સોંગ અમે જે યંગલ લોકો હોય છે એ લોકો લેટેસ્ટ સોંગ ગમ હો છે એટલે એના ઉપર ચાલુ થઈ જાય.
હમ પછી ફાઈનલી કોઈ બી એક ગીત વાગી જાય.
હા એમ જ થાય છે.
ઓનેસ્ટલી તો ફેમિલી સાથે બોરિંગ મુમેન્ટ પણ એન્જોય એકમ મેમરીઝ બની જાય.
હા એ ટાઈમમાં નોર્મલ લાગે પણ પછી યાદ આવે પછી. પી મજા આવે પછી એના પર રસવું આવે.
એકદમ સિમ્પલ આપે ડિનર ટોક્સ હોય ને તો બહુ ઓછું લાગે.
હા એકદમ ડેલની જે સ્મોલ રિંગ હોય છે ને એ બધી ઇમ્પોર્ટન્ટ હોય છે.
હમ બઉ ડીપ લાઈન ક દીધી તમે આ તો.
એક્સપિરિયન્સ છે ને એના માટે કેવું છું.
ઓહ હો એક્સપિરિયન્સ છે વા.
હા તો તમારા લોકોને નહી ટ્રીપ પર આવી બધી કે તમે લોકો નથી એન્જોય કરતા કે.
હા ના અમે કરીએ ને વીકેન્ડસ પર બી એન્જોય કરીએ કોઈ કોઈ વાર ડિનર ગઈએ તો ડિનરથી પછી અમે ઘરે જઈને વોક કરવા ગઈએ વોક કરતા કરતા કોઈ કોઈ વાર કઈ આઈસક્રીમ એવું ખાવા ગઈએ. તો એમ ફેમિલી ટાઈમ વધારે મજા આવે.
હા અચ્છા તો બિલ તો ખાસું બને જ. તો બધા એક સાથે.
ચાલે ફેમિલી ના ટાઈમ. પર બિલ કરતા આપણે જે મેમરીઝ બને તે જોવાની.
અચ્છા તો એ ટાઈમ પર તમે ફોટોઝ એવું ક્લિક કરો કે વિડીયોઝ જેવું લ લો એ ટાઈમ પરરા ફેમિ હ
હા થોડા બહ કોઈને એકને ફોન આપી દે અમેને ક કે ભાઈ એક બે ફોટા લઈ આપી દે અમારા એમ કરીને. એટલે આપણું મોમેન્ટમ કેપ્ચર થ જેમ કે હા આ દિવસે અહીયાયા ગયા હતા. અહીંયા આ વાત થઈ હતી આ ટોપ પપર.
હછા તોાઈમ બધા સીધા ર કે ફોટો પાડવા માટે કેમ કે અમારા તો બધા એક કમ હોય તો એક. કામ હોય. એવી રીતે બધાને છેિલ્લ્લાઈ છેિલ્લાઈ ને બોલાવું પડે.
રે એમ તો પપ્પા અલગ જ મસ્તી મારે. મમ્મી શાંત થઈ જાય મમ્મી બેસીને બધું‌ મેન્ટ એન્જોય કર્યા કરે. મારું ફોકસ ખાવાના પર હોય.
તો એલે ફોટોઝ માટે ઉઘરું તો પડે એમ ને.
હા પડે પણ ઠીક છે એવી રીતના જ ફોટો સારા આવી જાય.
એકદમ કેન્ડી નહી.
એકદમ. રિયન ફોટોઝ ટમ બી કેન્ડ ફોટો ફેમલીને વધારે ગમે.
હા એ તો જને પછી યાદ આવે કે હા આ લોકો આવું કરે.
હા એ મુમેન્ટ ત્યારે યાદ આવે કે હા. ક્યા કેન્ડ ફોટો જોઈને એમ.
સારી વાત છે બધા એન્જોય તો કરે એટલીસ્ટ.
જે છે મજા આવે ફેમ
અને તમાર હ તમાર ફોકસ. ખાવા માટે હંમેશા.
હા મારો ફોકસ ખા એટલે ફોટોસ પડી જાય એના પછી બેઠું ખા ફોકસ પછી વાત તો ચાલતી જાય પણ ખાતું બી જોવાનું સારું.
જે ખાવાથી યાદ આવ્યું મને મમ્મી બોલાવે છે મને જમવા. જવાનું છે.
ઠીક છે ચાલો બાય.
બાય.
હા.